હર.
નમસ્તે બેન.
નમસ્તે બેન જય શ્રી કૃષ્ણ.
જય શ્રી ક્રિષ્ના.
કેમ છે?
બસ મજામાં છું અને તમે કેમ છો આજકલ તો બઉ બધું ટાઈમ થયો છે બાત કરવાનું તો મને સોચીયો બેનું થોડું ગુપતગું કરું છું વાત કરું છું મનનું અતરું. ને વેસી ગી વા એકદન બાત ન કરું શું તો ટાઈમ મન ની લાગે છે. હજુ બોટ ટાઇમ રેહવે છે અભી તો.
સાચી સાચી વાત ખૂબ સરસ લાગો મને બી કે તમે કોલ કર્યું છે તો. બધા ઘણા દિવસ હોય ગયા છે ને બાત કરીએ છે એને તો.
. હા હવે તો તમારે રોજ વાત કરો છો કદી-કદી ની કરૂ સુ તો મને એવું લાગે છે કેય આજ બાત ની વિશે કઈ બાત વીવે.
હા સાચી એક ટેન્શન થઈ જાવે છે ને કે આજ કઈ હોયો છે.
હા. કાલું તો મનમહતત્રું લાગ્યું છે મ બ બેનનું બાહતની હોઈ વાપસ યાદવેછી બેન પ્રોગ્રામમે હા હા તે તો વાત નહી કરે શકે. તો પછી અતરો લાગ્યું છે પાછું યાદ આવે અરે બેન તો પ્રોગ્રામ છે.
અરે મારે બી એવું કઈ રામછોડ ગઈ થી જો વાપસ આઈને બધા અ ટાઈમ હોય તુ આવી છે ને તો રાત બી હોઈ ગઈ છે.
હમ એય જ છે બે પ્રોગ્રામ હું જાઉં તો ય જ થકેલું નાજ શરીર નો શું. કરે એવું લાગે બસ સોઈ જવાશે.
સાચી વાત મેં તો પૂરી થકેલું ઓતરું આવ્યું છે ને. એટલો થકેલો આવે છે કે આ. એ આવીઈને પડી છે જો સવારે ઉઠ્યો.
હા અને બાપસ તમે છેટી છે ને તો તમારે અ યુજ છે બીધું જાણું વાણું. આજકાલ તો જાણું આળું ને હદી નની છે બેન બિલકુલ મનેહીઈ હદે છે.
લતી હદે છે મને તો કઈ નથી હોવે મને તો એડું લાગે છે. જે છે.
હા વોય તો કેવું શું બેન કે બિલકુલ થકી પેલુ આવે છે શરીર તૂટી જ આવે છે પેલાનું લોગ ના તો કતરું. કરે છે જાણું વાણું કેટલું કરે છે. આજકાલ લોકો ન તો બિલકુલ શરીર કામ નહિ કરે શકે.
સાચી વાત છે.
ઓ આજકાલ બુ મને કે છે મારી યોય દુખી છે યોું દુખી છે. મને્યું લાગે છે મારે ખુદ નહી દુઃખી છું પર કેવા કધર કે કે ભ ઓ અનાથી કઈ ઉંમર છે નાનાથી સબ દુઃખે છે.
સાચી વાત છે બેપણને બી દુઃખ જ લાગે છે ને આ બેપણને એવું લાગે કે સાચે ચી વાતે દુઃખ તઈવેલા.
હા પણ એ બુઢ મને કેવાય તો સઈ લાગે છે કે હા કઈ ક દત તો બેબી છે પણ આમ તો વાની માં દુખે છે કે કને કહેવા હરમ આવે કે અયો દુખે છે.
સાચી વાત મને તો પૂરે ધન મુ કંઈક કેહવું અણને મારા હસબેન્ડને કંઈ કઈ કેવું છે ને કે આજ મારી દુઃખ છે આ જો દુખે છે તો બોલે કે તમે તો કદી સીધા રઈ નથી છે તમે તો સરસ કદી ઠીક થાય ને બસ તમે તો રોજ એયો દુખે છે ને એ દુખે છે ને કરો છે તમે તો દવા ખાને લે જાય ભરતી કરું છે જો પૂરી જાઝજર કરું છે કે કઈ દુખ હે
હમ વય તો હવે જો વોય મતલબ માને અબાર અબાર તો મુ ઘળી પરેશાન રહે છુ તો બી હ ઓ તમારી દુખે છે બાકી તો પેલાનું કિટના આઠ આઠ બચ્ચા હોય છે કેટલા કેટલા બચ્ચા હોવે છે. ને લુગાયને અત્રા કામ કરે છે. મને તો રી આવે છે મ પેલાનું તો ખાણ પણ સહી છે અવે તો દો મું મને જી નિકલે છે
સાચી વાત એ નહીં હોવે છે મારે બી મમ્મી કે વે છે કે પેલી તો મા તો અત્રા અત્રા ટાવરા ને મોટા કયા છે અનેને બાને બી કોમ કરતા છેને પણ આમ ભાઈ મોલોગી અતરો નથી હોવે છે ક્યુ કે ઘરલું કામ હોવાય ને તાબરન રાખો ને તોઇ બ પરેશાન હોય જવા છે ને નથી હોવા
વોયશ તો કે મતલબ અવે પેલા તો અભે બોલે કે આ વ પેલાવાનું મનખ આઠ આઠ ઓલદ વેય છે. તો વોબી તો કામ કરે છે ખેત ખેતી વાડી કરે છે બચ્ચા ને બડા કરે છે તમારે ઘર મે રહેણો છે તમારે ઘરમે ખાણો છે તમારે ઘરમે પડ્યો રહેણોશે તમે આરામદરમાં હુતા રહો - ખાણો પીનો રે ફિર તમારો શરીર કામ નહી કરે છે કે તમ કામ નહી કરો સો યુ હવે હસબેન્ડ નું કિતર હમજાવ છું તો અત્રે ટોન કશે છે તો બોલ્યું નીને શું જાદા પશી તમ તો કોઈ સમજો નહી શો
હમ મને બી એ અબ રાતને તો હું અતરી થાકી નાઈ ગઈ છે. કે ભાઈ મારે કંઈ હાલત નથી હોવે છે તો અણને પેલી તો બોલ્યો કે ઠીક છે તને તબિયત ઠીક નથી હોવે તો વાત ઠીક હ મને ખાણો બી લાઇન દિધો છે કમરામાં ઠીક હે અ યો ને લાઇને દીધો તો મને બી મેગ્યો યોવી ખાઈ ની રહ્યો તોમેં મને ભૂગ નથી હોય તો થોડી બહુ ખાઈ લીધી છે જે દાલબાટી બનાઇ છે ને
તો થોડી ખાઈ લીધી પછે મેં બોલ્યું કે આ એક બાટી લાયા છે તો યુવન મેં દોઇન ખાધી છે મે તો કોઈ સોચ્યું કે વા આધી બાટી ઓર લાવો છે તો ખાઈ લુંવા તો એ લિયા ચલાઇન ખાઈને તો મેં ખાઈ પીન ઈનો ને આયા છેને ઈનોને થોડો વિક્સ લગાવું છે ને તો બોલે છે કે તમે તો આળકા તક છે તમે તો ધાપ- પીન આળસી છે અત્રો થાકણો આવે છે કે જો રોટી ભી નથી લાવો છે. હે ને મારે માટેથે મેં થાને લઇને દેવું છે બાપ પોમ મેને બોલ્યું મે બોલ્યું કે તમે થાકી ગયા છે મા પેલી લઈ દઈને વચ્ચે બોલે કે રોટી મે લઈને દેવું છે ને તમે તો આળકા તક છે ને
ઊભા રેજો તમે તો રોજ જીમ આવશો ને એકદમ હસબેન્ડ જીમાને છે તો કઇ ભારે પડે કઇ માતે, હ હ, હા તો તમે રોજ જીમાવ નહી એ દોડી દોડી ફૂલકા ને ફૂલકા આવે મ તો એક હસબેન્ડ નું લે આવે તો કઈ કસે છે હે ને
હમ્મ ઘણા દસે છે તો મેં તો આજ બોલ્યું છે આમણે સુબે બોલ્યું કે અગર પીને આવો છે ને તો મારે અ હમે એની બિલકુલ બોલોલા બી નહીં અગર બોલી ગયા છે ને ત મને દૂરી રાહો સોગન દે લઈ દી મેને યુવી રહી મે કહ્યું કે મારાથી બોલોલા નથી મને એડો હા અ બઉ ચિટપિટ ચિટપિટ કર યાર મને પસંદ નથી કે પૂરો દીન પૂરો દિવસ ચિટપીટ ચિટપીટ મને નહી પસંદ બોલે કે મેં તો આના મને કહ્યો કે તમે પ્યાજ કાઢીને લાવો છે એમે મારે તબિયત ઠીક નથી હોવે છે મેં નહીં લા શકું છે તો તમે તો તમારે કેવાથી તો મેં તમારે પયર પિયર આયા છે કેમ આતરો કમ પ્યાજ કાટી ને નથી લાવો છે કે તબિત ઠીક
તો પિયર તો તમે આ બે તમ પનવા આવ્યા તો તમે આવ જ પડે
હા તો તમારે કેવાતી તું મેં તમારે પીયર આયા તા ને તમે હમે અમારે પ્યાજ કાટી ને નથી લાવો, અ મ મારી તબિયત ઠીક નથી ઓર લેવો છે ને ખાવો લે ની ખાવ
હા બસ એજ
હમ્મ એટલા મને હે.
હા
એટલા માનસ ઘણા એ ખરાબ હોવે છે
હોય છે મને જ તો મતલબ સમજે તો સબ છે પરવા એમ કરે છે
હમ્મ નોટંકી છે
અને મેં તો કાલે આઈ છે ને તો આવી જ રીતે તો કોઈ ગામને કોઈ કઈ સબ શાયદ ઇક્કથા હોયા છે ને તો મેં આ એ જીતરે બીખર ગયા
હમ્મ કઈ કઈ પ્રોગ્રામ ની કર્યો કેય યુહી?
નઈ કઈ પ્રોગ્રામ હોવે છે ને, જેસે આપડા ગામમાં કોઈ પ્રોગ્રામ કરે છે ને બાર.
હમ્મ.
તો ઇના પૈસારી વાત શાયદ કઈ બાત હુય છે કે કતરા પૈસા ઇકઠ્ઠા કરના હૈ, વો સબ ચીજે
તો કેટલા પૈયા પતિયા હે તમારે?
બોલે છે કે બઉ ને તો ચાર હજાર દેણા છે છે ને બેન બેટી ને એકસો એક રૂપિયા દેણા છે.
હમ્મ
હમ્મ તો મેં શો બોલ્યું કે ભાઈ, ચાર હજાર તો ઘણા હોવે છે ની યાર.
ગણા હોય છે, મૂદ તો તમારા સાસુજી ને ગયો તો કે ચાર નામ મત લીખાવશો મને પા પૈસા ભી ની છે અબાર ને તમે ઠભી જાવ છો, અબે કઈ પત્તો, મેં તો અણા ને તો કઈને ક્યો છે, ભલે તમે નાખો ને કઈ બી કરો પર
તો ચાર કના નામ છે, તમારે તમારે નને દીકરી ના તો એકસો એક રૂપિયા દેણા છે ને, તમારે જ તો દેણા છે ચાર હજાર.
તમારે દીકરી રે તો એકસો એક રૂપિયા ઈ છે, તમારા હે ચાર હજાર. ઓર તો તમારી નણદરા બી એકસો એક રૂપિયા ઈ છે.
અચ્છા યુ.
હા નણંદરા બી એકસો એક રૂપિયા છે ને, તમારા મમ્મી રા છે પાછા ચાર હજાર. તો સાસ બહુરા ચાર હજાર હા તો બી માને બીત બતેમાં એજ છે ને મારે ને મમ્મીરે આઠ હજાર હોય ગયા છે. એને નનંદ મારે નનંદ ભાઈ સર તો પાછા એકસો એક રૂપિયા ઈ છે ને.
હમ્મ
એવું છે, તો મેં બોલ્યું કે ભાઈ કે અ નણંદ બી હજાર હજાર કર લેતા, ને તીન તીન હજાર બહુઓરે કર લેતા, ઓર કઈ ચાર હજાર તો ઘણાય કર્યા છે ને
તેન
હમ્મ આજ
નાનું બી
હા વોહી તો
હમ્મ
તો અ રેસીપી હેનીગ આજ મીટીયો આજ વતે જાવી છે ને સબ લેડીઝ એકઠા હોવે છે, તો આજ તોતો પડી છે. કી કઈ કરે છે, આજ લાસ્ટ છે ને.
લાસ્ટ છે આજ?
હા આજ લાસ્ટ છે, અણ વાસતે તો આજ મેં જાઉં છું, ને મારી નનંદ બી ગયા છે, મમ્મી ને દોઈ ગયા છે. બોલે કે આજ મેં ભી થોડ ટાબર તો એવ મેં સૂતો હૈ મે જૂલો દેઉ છું.
તમની ધયા
તો મે પછી જઉં છે ને, એવી તો એકબાર ગામમે જાયી છી પછી મેન મમ્મી જામ છે ને, આબાર તું વણોરે તા આપણને કોણ રાખે છે તો હમણાં એક વાર હાથ રખીને આવે છે કે થોડો બહુંત કરીને આઈ જઈ.
સહી કેવો છો બેન.
હા બેન.
હમ્મ ચાર હજાર તો બધું વેવે છે ની યાર ચાર હજાર એક નો ચાર હજાર. તો દો અમ્મા દો એ ઘરમુ આઠ હજાર રૂપિયા તમારે મારી આઠ હજાર સોલા હજાર તો દો ઘરમું મળે છે અથવા એ ખર્ચો કઈ કરે છે જોઈએ અથ પૈસો ભેડો કરે છે.
હા સાચી વાત યાર ને એસી તો લેડીઝ બી તો ખૂબ છે ને સો દેઢસો તો હોય રહી છે.
હમ્મ ઠીક છે બેન ઠીક છે.
હા હા ઠીક છે.